હા, અવાજ આવે બરોબર?
હા હા, આવે છે શું હાલે?
બસ આનંદ જો ખાઈ પીને બેઠા.
ઓકે ખાઈ લીધું?
હોઅ, ખાય લીધું.
મોડા ખાવ કે એટલું વેલું?
ના ના બસ સાડા આઠ જેવુ સાડા આઠ નવ જેવુ.
બરાબર બરાબર, શું હાલે બાકી શાંતિ?
હવ શાંતિ સાંજના બેડમિન્ટન રમવા ગયો તો મે સાંજે બેડમિન્ટન રમતો તો તું
હા, બેડમિન્ટન તો રમવું પડે ની યાર.
હ સાંજના કેટલા છ છ વાગે જેવું હતું. તો તુરમતો હું આયો અત્યારે.
બરાબર.
તો આઈસક્રીમ ખાવાનો પ્રોગ્રામ હતો.
કયારે?
તો એ જ છ વાગે મને પૂછ્યું. મને આઈસ્ક્રીમ ખાવાનું શું પગ ને અમે બપોરે વાત થતી હતી ને આઈસ્ક્રીમવાળી.
હા હા.
શાને નઈ દુઃખે. હો તું તું ખડાતલેલી એમ ધાણા લો. હાલ વાનો કેમ હાલે એ એમ. તમે પછી મતલબ મેં મસ્તી મસ્તી ગાડ નાખી હું તો ગેટે ઊભો જ હતો મતલબ એમ. તો ઈ ભાઈ ત્યાં બાઈક બાઈક લઈને આયા ભાઈ પાછા આયા. તો પછી જો આયોજન કાલે કેટલા પોઈન્ટ થયા એમ કાકે દસ. દસ અગિયાર પોઈન્ટ થયા હતા મેચ જામી તી.
બરાબર.
પછી મેં કીધું હવે. હું પતાયોને કા બકરો ભાગી જાશે.
બરાબર, તો પતાય એવું.
હોવ પછી મતલબ. એ પછી વરી પાછો ઉભો રેય ગયો ગેટ પાછડ. બેડમિન્ટન વાડો સ્પોટર્સ કોપરશ મા. મને શુ હાલે છે કે શુ કરે છે કે એમ મેં કીધું આ અને મતલબ હવે દેવા જ છે પૈસા તો પછી ના ના પડાય એમ. એને પુણ્ય ક એને પુણ્ય કમાવવું જ છે તો નાના પડે હા, હાલ. છતાં એમ ઉભો હતો તમારે કીધું ક્યારે વસ્તુ પછી કેમ. હા, હાલે હાલ મે આવતો રે તુ આવ ફટાફટ. પછી હું ગયો પછી આપડે જયારે
હમ હમ.
ત્યાં પછી નાટા બાટા લીધી.
બરાબર.
દસ પંદચ દસ મન્ટ દસ મન્ટ દસ પંદ મન્ટ બદા.
બરાબર બરાબર.
પછી ભાઈ પોતાના ઘરે ગિયો.
બરાબર.
પછી હું આવ્યો પછી એટલે મોડું થઈ ગયુંમાં આવવાનું.
હા હા બરાબર હું એટલે જો ક હતો નહ ગટલી વાર થી પછી ક્યાં ગય એટલે.
હા તુંતો ત પછી હજ કેતો તું પછી.
હમ હમ હમ.
એટલે મેં કીધું માણસ પૈસા દેવા તૈાર હોય તો આપણે ના ના પડે એને હે.
ના ના ધરમ ન કામ કોઈ કરતા હોય ને એમાં આપડે કોઈ દિવસ.
તર છે તવય છે એને પુણ્ય કમાવવું હોય તો આપણે. કમાાવવા દેવા પછી એમ.
હમ હમ હમ. ના ના એ વાત.
સાભ એક બે ત્રણ વાર કીધું મેં ગ અને નાના પડ એમ
ના ના એવાત.
હા કહેવાય ને લક્ષ્મી લક્ષ્મી આવે. ચાદલો ચાદલો મોટ ધવા મોઢ ધોવાના જેવા.
બસ બસ સો ટકા મોઢું ધોવા જઈ. લક્ષ્મી જી ભાગી જાય પછી
હા પછી આવતી હોય લક્ષ્મી તો ના આવે એમ
હા
શું કે સોમનાથ ભાઈ વરસાદ વરસાદ છે કે નહી
ખમારી બાજુ ઘણો હોયો વરસાદ
અરે
હ બાકી બધામાં વરસાદી આપડે જ નથી આવતો સુરત વડોદરામાં હે બધામાં હે કચ્છમાં કેમ નથી આવતો ખબર નથી પડતી યાર
વધારે આવે તોય માથાકુટ ઓછા આવે તોય માથાકૂટ
ભાવ અહીંયા ક્યા અહીંયા તો અહિયાં તો વધારે આવવાનું જ નથી કચ્છમાં ક્યાં ક્યારે આવ્યો તો તને યાદ છે
ના અંયા વધારે આવવા નથી બઉ બાકી ઓલું વાવાઝોડે ને એવું વાવા ત્યારે હોય બાકી તી
ઈ તો વાંધો હોય વરસાદ આવતો ને વાવાઝોડા આવે
હા એજ ને હમણાં આવ્યું હતું ને લાસ્ટમાં બીપર જોઈ
હા ઈ સાયકલ બંગાળની ખાડી માંથી
બધા હે ને સાયકલોર બંગાળ માંથી આવે તને ખબર હે કે નઈ
આ સમુદ્રને વોટો
હમ બધા સાયકલો મોસ્ટ ઓફ બંગાળ ની ખાડી માંથી નીકળીને આવે
પછી ફરતા ફરતા આબાજુ આવે વરી
ફરતા ફરતા દરિયાકાંઠે ફરતા ફરતા કચ્છમાં જ અડથળાઈ ગયા બધા
અમા પાંચ પાંચ સાત વર્ષમાં બે બે આવી ગયા એવા
હજુ કઈક હતું હા બીપર જોયું તો મોટા ભાઈ હતું ને
હા ઈ બે બે ત્રણ થયાં આવઓ હા ઈ મોટા ભાગ
બે દિવસ કેમ એવુ કઈ ખબર
તને ખબર એનું એક સંગઠન હોય ખબર તને આ બધી વસ્તુનું મતલબ જાણ કે જો જાણ કે ભારત છે બરાબર ભારત પાકિસ્તાન આજુબાજુ મતલબ જે પણ જે બીજા જે દેશો છે ને જે
હમ
એ લોકો નામ નક્કી કરે ને નામ બતલબ ઓલરેડી આપેલા હોય કે ભાઈ હવે આ જો વાવાઝોડું સાયકલન આવશે તો એનું નામ આ જેમ ઓલરેડી
એવુ
હા સર્વસંમતિ થી મતલબ એ લોકો ડિસાઈડ કરેલું છે કે હવે એના પછી નામ આવશે આ પછી. ઘણા બધા નામ આપેલા હોય કન્ટિન્યુ. તે રીત એમાંથી અલગ બીપા જોઈને નામ પાડે આવ કોઈ નામ કોઈ પાડતું નથી ઓલરેડી પાડેલા જ હોય ખાલી પછી એમ થાય કે હવે મોટા પાયે આવશે કે.
એમને આ નામ કોને ઉપર થી પાડતા હોય તો.
હોય પોતપોતાના દેશ પ્રમાણે બધ કોઈ અર્થ મિનિંગ વાળાઈ ના હોય. નાખી દે પોતાના સજેશન
હા મેં કઈક વચ્ચે એવું સાંભળ્યું હતું મતલબ. કઈક લોકેશન ઉપર ડિપેન્ડ કરે એ રીતે.
હા કોઈ હા મતલબ નામ ડિસાઈડેડ હોય બાકી પછી પોતા જે નક્કી કરે એમ.
બરાબર.
કોલ પછી લિસ્ટમાં નાવ આવતું હોય સ્ટેપ બાય સ્ટેપ લેતા આવે પછી એમ
હમ્મ હમ્મ હમ્મ હમ્મ બરાબર.
દીપજ વતે રમ રવમ. આખી આખે રાતને દિવસ અંદર જ અંદર જ પડ્યો હતો.
તો હ હતું જ ને બધું બંધ થઈ ગયું ને બધું ના બારે નહી નીકળવાનું ના અંદર. આયા આવવાનું બધું બંધ થઈ ગેલું
આવા ટાઈમની જોટ બેટરી બહુ કામ આવે.
હા એ તો છે.
દદગ. બીક પણ લાગે આ હો તોલ હોય વાતાવરણ તે હોય. કાગે હુંવે. આવવાનું અઠવાડિય દદી પેલાને સમજ આવી આવશે આવશે આવશે આવશે કરીને. વધધારે બીક બ બેહારવીએ.
હા બીક વધી જાય પછી માણસો ને.
હા તોજાર હજાર દૂર કરી જાય છે બેસીીખ જએ અચાનક.
હા એવું થાય ઘણી વાર.
પછી સમાચાર વાળ એ જ કન્ટિન્યુલતું ક્યા ક્યા લ. ગીધ હોય.
હા.
અહીંયા પૂછે અહીંયા પૂચે હવે ટક ટકશે હવે ડકરશે.
રાત્રે ટકરા છે ને દિવસ.
ના મતીબિંદુ ના દન. કેવી કેવી રચના એ હોય.
શું.
કેવી કેવી રચના છે એમ ખુ બધી.
તો. સાઈકલન બને એટલે.
વ લાઈટ ગઈ લાઈટ છે.
શું.
લાઈટ ગઈ એમ કવ
ના ના અમાર નથી ગય હ.
તો તો હમણાં આવી જશે.
હમ હમ જરીક ગયો હ છે તારે ખાલી ચેક કરવા માટે માણસો. જાગ કે શુંઈ ગયા સમજો.
હ હ રાતના લાઈટ જવા બંધ હો જોઈએ એ લોકોને.
હમ્મ હમ, હમ. એટલે, હું ઘણા ટાઈમ માણસોને, મતલબ, હેરાન નથી કરી. તો હેરાન કરીએ એમ
હા, એ તો આવી જશે લાઈટ.
હા, ને અત્યારે તો આવી જાય ને
હમ્મ
હમ્મ હમ્મ
વરસાદ વરસાદ પડે ત્યારે બંધ કરી નાખે એ લોકો.
હા હો, વધારે પવન, પવન કે હોય ત્યારે ને
હા, હવે નફા નુકસાન કાંઇ ના થાય.
હા.
નુકસાાન થયું. નુકસાન થયું ને લાાઈટ પડી ગઈ ને બે દથી લાઈઇટ આવે. બીજા એક્સ્ટ્રાથી વધી જાય.
તો. આપડે જે બપોરે જોએ આવું ને, ત્યારે અહિંયા તો આપડે કંપનીમાં તો બધા આટલો બધો લીંમડા વીમડા પડી ગયો તુ બીજા દિવસે અમે ઉભા કર્યા હતા ને, અ કાપી હતા ને, એવું બધું. હ, કંપની ચાલુ થઈ ગઈ ને. ત્યારે કેમ કે લાઈટ
હા, પખો હા.
યુપીએસ માંથી ચાર્જ કરતા પછી બધું મોબાઈલ ને બધું, યુપીએસ કંપની ને યુપીએસ હતા ને. એમાંથી ચાર્જ કરતા.
હા, ડીજી ડીજી જશે ને તમારે તો.
હા, ડીજીટલ ત્યારે હતો ને, કંપની નો મતલબ.
હમ્મ હમ્મ
એમાં તો ઘણા બધા વાંધા આવી ગયા. મેન સેન્ટ્રલ, લેબમાં યુપીએસ હતા ને. એની ઉપર, એની ઉપર પાણી ભરાઈ ગયું હતું.
હા, યાર એ બહુ માથા દર વખતે.
હા, એટલે અત્યારે બહુ હેરાન થઇ ગયા હતા. કેટલું બધું નુકસાનીમાં વઈ ગઈ હતી, કંપની
તો કે, આપણા ઉપર આપણે એટલા બધા મોંઘા ઇસ્ટુન્ટ નથી આપણી પાસે, એટલે શાંતિ છે.
કો આપણી પાસે મોંઘા નથી.
એટલા બધા મોંઘા નથી એક-એક એક-બે મૂગી ને બધી.
હમ્મ મોઘા તો કેવાય ને, કલર ફ્લેસ ને બધા. જોવા તે વાય અઢાર લાખ નું ઈ ને, ઓલું બાર લાખ નું. ત્રીસ લાખ, એમને એમ થઇ ગયા છે
મેં તો પ્લાન્ટ. એવું મશીન પડી ગયો ને, આપણું ખરફ્લેક્સ વાળું.
હા, હા.
તો કેમિસ્ટને પૂછા કરી કેટલા આયા ખબર તને ખબર ની એક સપોર્ટિંગ સ્ટાફ બોલ્યો કે, આટલા રૂપિયા નો હોય મે કીધું આ મારો અરે વાહ! એને ખબર હતી એક્જેક્ટ એક્જેક્ટ અમાાઉન્ટ ખબર હતી એને.
હમ્મ
હા.
એને, હા, એણે પ્રશ્ન પૂછ્યું હશે, મતલબ.
હા, વાતું વાતું આપેલા ને પછી
હો એટલે ઈ
વિચારતા વિચારતા, અટલા ડબલા, અટલા રૂપિયા, એમ.
હ, લાગે એવડું ડબલુ પણ છે, અઢાર લાખ નું, એવુ
હા, હું પાંચ વર્ષ કમાઉ તો ના થાય અમારા
હા એ વાત હાચી
હમ્મ
નહી નહીં હાલે કા
હો આલે
વિજ શું હોય
હમ્મ બસ હવે સુઈ જવાનું કે જોવ હવે
એવું
હ સઈ જાય વેલી પડે સવાર બસ વહેલી ફડ સવારે એમ કઉું
હ કંપની જવ ને હવે
જવુશ પડશે ને યાર હપ્તા કોન ભરશે
અરે યાર બધું પૂરું થઇ જાય હપ્તા પૂરા નઈ થાય
નહીં થાય યાર એના માટે રાાય છીએ આપણે
હા
આપડે આ હફ્તા ભરિયે બેંક બેંક નુ મળી આવે
હમ ખાઈ નહીં બીજે શું હોય
નો કોસ્ટ ઈએમઆઈન આ બધું નવું નવું વાલ્યા કરે
હા ભરવાના તો છે જ ને કોસ્ટ વગ કે કોસ્ટ વિદાઉટ કોસ્ટ
નવ ગસ્ટથી એમાં એ પ્રોસેસ પ્રોસેસ ફીને આ તે એને એ બધું લગાડી નાખ્યું
બધું થાય તો એ નહી જ લાગે
હ એ તો માણસો ને એવું લાગે ગયા મબ છે કપ્તાનનાથી વડ બલલો હયા ડબલ નો વ્યાજ નાખી દે એમ,
તો શું.
કમાણી અસલી કમાણી એમાં જ છે ને,
હા,
ઠીક હૈ બાકીઓ ફ ઘર માં ગાડી કંઈ પણ નાની રૂપિયા તો ત્રણ વખત ત્રણ મહિનેનો ભરવાનાનો લગ, ત્રણ ડીવાયડ બાય થ્રી.
હા હા હવે લો બધામાં ઇ ખબર હ ઓફર તો, તો કોઈ પણ વેબસાઈટમાં નોર્મલ કોઈ પણ વેબાઈટમાં જાયને તો પણ તને ત્રણ ઈ એમ આઇ આપી દે એવી રીતે,
હા મતલબ ત્રણસો ચારસો રૂપિયાની વસ્તુ હોય તો એ ત્રણ મહિનાની એમાઈ લે,
સોસો રૂપિયા ને એવી રીતે ઈ એમ આઈને,
હા ભલે નાની અમાઉન્ટ છે તો કોઈ કોઈ પાસે હોય જ પણ મતલબ, ત મ માર્કેટિંગ સ્ટ્રેટેજી એ,
હમ હમ હમ,
કેવ ઓછા માઉન્ટ રાખી તો મોણસો વધારે લે એમ,